હલો
હા કેમ છો?
હહ એક મજામાં. તમે કેમ છો?
હોવ હું પણ મજામાં છું. હહ બોલો
અચ્છા તો આપડે આજે આજનો આપણો ટોપિક છે, ગુજ ગુજરાતી તહેવારો વિશે. તે આપણે ચર્ચા કરવાની છે. તો આપણે ગુજરાતી તહેવારોમાં સર મારી વાત જો હું તમને કહું ને તો સૌથી ફેવરેટ મારો ગુજરાતી તહેવાર કોઈ હોય ને તે ઈ મકરસક્રાંતિ છે, મકરસંક્રાંતિ. એ નાન પણથી જ હું મને પતંગ ચગાવવાનો ખૂબ જ શોખ. નાન પણથી જ. જેવી મકરસંક મકરસંક્રાંતિ આવવાની હોય ને એને પંદર દિવસ અગાઉથી હું પતંગ ચગાવવાનું ચાલુ કરું. પંદર દિવસ અગાઉ. કારણ કે એટલ એમ નાન પણથી જ મને આમ અમે બધા ફ્રેન્ડને મિત્રોને છે ને બધા આજુબાજુમાં આપણે રહેતા હોય ને પાડોશીના છોકરા હોય. અમે લોકો છે ને પંદર દિવસ અગાઉથી પતંગ ચગાવવાનું ચાલુ કર દઈ અને સંક્રાંતના દિવસે તો એટ લા અમે છ સવારમાં છ વાગે ને એવા ધાબા ઉપર ચડ ચડતા રહીએ. સવારમાં છ વાગામાં. હજી આમ હજી આમ દિવસે ન ઊયગો હોય ત્યાં. અને આમ બહુ બો બહુ જ આમ એન્જોય કરી એમ પતંગ ચગાવામાં બહુ એન્જ જોય આમ અને આમ અને અમે એમાં શું કરી કે અડધો દિવસ હું મારા ઘરેથી પતંગ ચગાવું અગાસી ઉપરથી. અને પછી બપોર પછી છેને મારા મારા માસીના ઘરે જતો રહું.
બરાબર
તો ત્યાં શું છે, કે ત્યાં જમવાનું અમારા ત્યાં પ્રોગ્રામ ગોઠવે માર માસીન ઘરે. કારણ કે તે દિવસે તો તમને ખબર હોય કે ઊંધીયો ને એ બધું જમવાનું આમ ઊંધિયાનો જમવાનો ખૂબ જ ક્રેઝ હોય છે એ સમયે અને બધા લોક દરેકના ઘરમાં ઊંધિયું તો બનતું જ હોય ઊંધિયું, ખીચડો. ઈ તો બધા ઘરમાં ફરજીયાત બનાવતા હોય, પછી આપણે ચી ચી કી ખાતા હોઈએ. શેરડી, જિંજરા ઈ બધું આમ એન્જોય કરે આમ બહુ મજા આવે એ દિવસે. અને એ દિવસ હું આમ અમારા માટે ખૂબ જ ફે ફેવરિટ રહ્યો છે પહેલે અત્યારે હાલની તકે પણ અત્યારે સંક્રાંતિના દિવસે છે, ને હું બહુ પતંગ ચગાવું છું હાલને હાલના દિવસોમાં.
બરાબર.
અને પછી બીજા તહેવારની વાત કરું ને તો નવરાત્રી છે. આપણે માતાજીની આરાધના ઓનો નવે નવ દિવસ આપણે સમય હોય. માતાજીની આરાધના કરતા હોઈએ છીએ. દરેક ઘરમાં માતાજીની બહુ મોટા અ પ્રમાણમાં આરાધના કરતા હોય છે લોકો.
એ હહ હહ
અને નવે નવ દિવસ લોકો ડીસ્કો દાંડિયા રમવા માટે જતા હોય છે. મિત્ર ગ્રુપ.
હમ, અમારે ત્યાંથી તો શું માતાને મત જાય પગે પગપાળાને હું શ. હું કેમ્પમાં મદદ કરવા, સેવા કરવા માટે જાઉ ત્યાં. એટલે ત્યાં મજા આવે ત્યાં નખત્રાણા બાજુ, સેવાના કેમ્પ હોય અમારા અમારા નીકોમ ના, તો ત્યાં સેવા કરવા જઈ તો એમ મજા આવે એમ,
બરાબર.
પાછા પગપાળા જાય ને આશાપુરા માઁ ના દર્શન કરવા.
હમ હ.
મુંબઈ થી ને સાયકલ થી ત્યાં થી બધા આવે છે.
હા! બરોબર. બહુ મોટા મોટા કેમ્પ ત્યાં ગોઠવાતા હોય છે.
હા! તે સારું હોય છે એમ નવરાત્રીમાં ત્યાં. આપને શું સેવા કરવાનો પણ મોકો મળે ને એમ.
હમ! એટલે તમે સોશિયલ એક્ટિવિટી વધારે કરો છો ને, એનો મતલબ.
હા. એટલે મને એમ કે, કોઈને પણ દુઃખો હોય, તો એને દૂર કરવાનું કે ના એને ઉપાય બતાવું. કે આમ કરો તો સારું થઈ જાય તમને. એટલે એમ કે બીજા પ્રત્યે દયા ભાવ ત્યારે આવે મને.
હા! એ તો બરોબર છે. અને અમે લોકો લોકો છે ને ડીસ્કો દાંડિયામાં રમવા જતા હોય છે, સાંજ ના સમયે. તમને ખબર તો એમાં પારર પાસીસ લેવાના હોય. ડિસ્કો દાંડિયાના. એ તમે તમે જતા હોય તો તમને ખ્યાલ હોય.
હા, ના અમારે ત્યાં તો શું બાજુમાં હા! અમારી તો બાજુમાં જ નવ છે માતાજી નું, શું કેવાય? નવરાત્રી ત્યાં થાય છે. તો ત્યાં તો એવું હોય, કે પાસ લઈ લે પછી છેલ્લે ડ્રો કરે. એમાં એવું ના જોય કે આ નાની છોકરી છે, કે આ મોટી મોટી છે. બધાને સેમ અ ઈનામ કાઢે છેલ્લે જે રમી લે ને એને. ને પછી ઈનામ કાઢે ઈનામથી આપણું સ્વાગત કરે આપે ત્યાં. જેટલા પણ રમવા આવે ને બધાના કુપન આપડે લઈને, શું કેવાય? હા! લકી ડ્રો. એટલે એમ, કે કુપન લઈને જ આપણી રમવાનું, ને પછી છેલ્લે ડ્રો કરે એમાં એવું નહી કે આ સારું રમે છે, ને આ હ રમે છે એવું કઈ નઈ ડોશી માં હોય ને, એને પણ ઈનામ લાગે. બસ ખાલી નંબર ઉપરથી ડ્રો કરે.
ને એવા તો કેટલા હા મને તો ઘણા ઈનામ લાગ્યા છે, એમાં છોકરીઓને ને મને.
હમ.
એટલે ત્યાં મજા આવે.
રાતના સમય સાજના સમય ગરબી પણ થાય. આપણે પ્રાચીન ગરબી કેવાતી હોય ને પ્રાચીન ગરબી થતી હોય શેરીએ શેરીએ. જે માતાજીની બાળાઓ માતાજીની બાળાઓ હોય એ બધી રમ હોય ઘરબી રમતી એ પણ થાય છે અને પ્લસ ડિસ્કો દાંડિયા પણ થાય છે જેમાં મોટા મોટા છોકરાઓ અને વડીલો પણ રમતા હોય છે બહુ એન્જોય કરે
જે માતાજીની ગરબી હોય. હા માતાજીની ઘર બી હોય ત્યાં શું અમારામાં લેડીસું છે રમે જેન્ટ્સ ના હોય બાકી ડિસ્કો દાંડિયા હોય ત્યાં હોય જેન્ટ્સ આમાં ખાલી લેડીસ જ રમે
હમ પછી બીજો તમારો ફેવરેટ તહેવાર કયો છે?
બીજું આ શું કેવાય હોળી, ધનતેરસ અત્યારે શું રંગોળી કરવાનો બહુ મને શોખ છે તો હું રંગોળી અત્યારે બનાવ.
મોટા દિવસ અ અમારે ત્યાં તો વાઘબારસથી જ રંગોળી કરે સવારે વાઘ બારસ, ધનતેરસ, કાળી ચૌદસ દિવાળીને પરવું પાંચ દિવસ સુધી રંગોળી કરવાની મજા આવે સવારે વેલા વેલા ઉઠી પાંચ વાગે ચાર વાગે ઉઠી જાય બધા અમારે ત્યાં ને રંગોલી કરતા હોય બધા પછી એક બીજાની રંગોળી જોવા જાય કે કોની સરસ છે
બરાબર.
ત્યારે પછી સાંજા સાંજે ફરવા જઈ. દિવાળીને દિવસે ધનતેરસ ના સાંજે દરરોજ બારે ફરવાના ફરવા જઈએ નાસ્તો કરવા જઈએ બહાર
અને દિવાળીની પાછી ખરીદી કરવા જતા હોય કારણ કે એ સમયે શું છે સેલને એવું બધું બહુ ચાલતું હોય.
હા સેલને બહચાાલતું હોય હા.
સેલના હિસાબે લેડીઝ લોકો છે એ બધા ખરીદી વધારે કરતા હોય.
હા.
કે ચાલો સેલ છે તો આટલો આપણે લઈ લઈએ સસ્તું મળે છે તો એને
હા સારું હોય છે ત્યાં સેલ ને બધું
હા. બરોબર બીજા તહેવારની તમે જે વાત કરી કે હોળી તો હોળીના દિવસે આપણે આપણેે જે છાણાની હોળી બનાવતા હોઈએ
હા.
એમાં બે રીતના અમારે અમારી સાઈડ બે રીતની હોળી થાય છે એક આ ઓળી ના આગલા દિવસે પણ એક હોળી થાય છે એ ના એને કમળા ઓળી કહેવાય એ છે ને એ જે એ ઓળી હોય ને એ મોટી હોળી કરતા નાની હોળી હોય. અને હોળી જે મેઈન હોળી થાય અને બીજા દિવસે થાય. એ મોટી થઈ બહુ મોટી થઈ હોળી એટલે બે હોળી થઈ અને ત્રીજા દિવસે પછી ધોળટી દીધી આપણે કલરથી એકા બીજા રમતા હોઈએ ને એ ધૂળટીના દિવસે તો બહુ અમે એન્જોય કરીએ. છોકરી છોકરાઓ છે ને અમે બહુ આમ કલર કલરથી આમ બધા એટલે આમ એકબીજા છે ને એક અમે અ નાનપણમાં છે ને અમે જ્યા રહેતા ને ત્યાં અમે અમારે ને એકિવ ઓડીાઈ એ થોડ ટીમ કલર જે હતો ને એમાં ઉડાડ રસ્તા પર નીકળતા હોય ન માણસો
હ હ.
તો એના ઉપર ઉડાડી એ અમે કલર નીકળે ને. એ બધા એટલે ત્યાં નાન પણ માં આપડે નાના હોય ને. એટલે તો પણ કોઈ કઈ બોલે નઈ નાના હોયને. એટલે હા અને પછી અને પછી કેવું થયું કે અમારે તે દિવસે છે ને હોળી ન જે કલ જોડે કલર હોય ને ખાલી થઈ ગયો ન તો પછી અમે સુ કર્યું? જે આગળ ધૂળેટી ન આપણે જે ઓ ન જે આગની રાખ બનતી હોઈ. રાખ હોય ને જે જે આપણે હોળી હોળી થઈ હોય. હલો.
તો હમ
હલો હોળી ની જે આપણેે રાખ ન હોય રાખ થઈ હોય હોળીની જે આપણે રાખ થઈ હોય ને તો એ રા અમે એ જે કલર પૂરો થઈ ગયો ને તો એમાં પછી સ શું કર્યું તું એ રાખ લઈ લઈન ઉડાડવા માંડ્યા માણસો જ્યાં ની કળેને એની ઉપર એટલે માણસોને તો એમ લાગે કે આ કાળો કલર અસે પણ એક ખરેખર એ હતી રાખ જે આપડે જે આપડે હોળીની રાખ જી બયની હોય ને
હા
અમે ઉડાડીને બહુ મજા કરી છે એન જો ખૂબ જ અમ નાના હતા ને ત્યાર અમેં તો બહુ એન્જોયમેં એન્જોય કરેલું છે મારી લાઈફ મા એટલે એ સમય એ સ મયે છે ને હજી મને યાદ આવે હું નવરાસ ની પળો માં જે હું બેઠો હોય ને ત્યારે ઘરેને વિચારતો હોય ને બાળપણને આપણે જે સમય હોય એ સમય હજી પણ મને ભૂલાતા નથી મારા જીવનમાંથી
હા એકલા એકલા આપણે આસું આવી જાય કે આપણે નાના હતા તેવા કેવા સે કરતા બધું શેતાન
હમ પછી બીજા તહેવાર તમારો કયો ફેવરિટ છે કોઈ
અમાર ત્યાં શું આશાપુરા માંનું મંદિર નો મેરો આવે તો ત્યાં ચૈત્ર માસ ના હોય આઠમ ના મેરો હોય એ ફેવરેટ કે બાર મહિને એક વાર આવે તો માતાજી ન ત્યાં દર્શન કરી ને ત્યાં બધું જમણ વાર હોય ત્યાં એમ કે એન્જોય કરવાની મજા આવે બારે એમ ક્યાંય હું નીકળું નહી પર ક્ય આ જવું જ પડે સમાજ તરફથી એટલે ત્યાં જઈ એટલે મજા આવેે ત્યા
બરોબર
મુસાફરી ની મુસાફરી થઇ જાય થોડી
હમ હમ
એવી રીતે
પછી બીજો હું તમને તહેવારની વાત કરું તો આપડે એક તેહવાર છે શિવરાત્રી તો શિવરાત્રીમાં તમે જૂનાગઢમાં તમને ખબર હોય તો શિવરાત્રીનો મેળો થાય છે દસ દર શિવરાત્રી પર કોમ અત્યા તો એને મિની કુંભ જાહેર કરવામાં આવ્યો રહે છે. શિવરાત્રીના મેળાને તો અમે લોકો ત્યાં પણ સેવા આપવા માટે જઈએ છીએ જુનાગઢમાં ત્યા આમ બહુ મજા આવે શિવરાત્રીના પાંચ દિવસો હોય ને તો
પરિક્રમા પર થાય છે નીલીપ.
હા ઈ અલગ ઈ અલગ હોય છે એ શિયાળાના સમયે હોય છે. અને હજી મહાશિવરા ત્રીનો જે મેળો હોય છે ને એ પાંચ દિવસ ત્રણ દિવસનો હોય છે ત્રણ દિવસનો. એમાં બહુ એમાં બહુ માણસો આવે છે અને બહુ આમ સેવાભાવી બધા લોકો રાવ ટી લઈને આવે છે ત્યાં અન્નક્ષેત્રોની બહુ ખૂબ બધું ચાલે છે. પેલા આમ બહુ મજા આવે સારું. તમે આપણે તહેવાર આપણે ગુજરાતી તહેવારો વિશે આપણે જે ચર્ચાઓ કરી. એને તમે તમારા જે. જીવનના તમારી સાથે જે અનુભવો તમે અરી સાથે શેર કરીએ એ બદલ તમારો. ખૂબ ખૂબ આભાર
ઓકે તમારો પણ આભાર.
થેન્કયુ.
ઓકે.